કેમ છો? હલો અવાજ આવે છે તમને? હું પણ મજા છું બોલો.
શું કે હા બોલો કઈક
આ નવીન કૌશલ શિખવાની છે તો મહિલા મ દિવસ માં ફોન કરું છે.
હા તે જ કરવાનું રહ્યું.
હા હા. હા હું પણ મજામાં છું અને આજે શું કરી રહી હતી?
આજે તો ગ્રાફિકિડ ના કોર્સ કરતી હતી.
હા આવા ના હા નવીન નો સ્કીિલ શખી રહિ છું ખૂબ સરસ.
હા આજકાલ ફક્ત એક ડિગ્રી થી નથી ચાલતું. નવી સ્કીલ શીખવું બોવ જરૂરી છે.
હા બિલકુલ હું પણ ઇંગ્લિશ સ્પીકિંગ અને કેમ્પ્યુટર એકસ કલે શીખવાનો વિચાર કરું છું.
હા એ તો ખુબ ઉપયોગી છે ઓફિસમાં પણ કામ લાગે. અને બિઝનેસમાં પણ જરૂરી છે.
હમમ અને તું આ કોર્સ ક્યાથી કરે છે?
મોબાઈલ પર થી ઓનલાઈન વિડીયોઝ જોયને. અને બોસ થોડો પ્રેક્ટિસ કરું છું.
હા અ રોજ કેટલો સમય આપે છે?
હા ઓછામાં ઓછો એક કલાક ની પ્રેક્ટિસથી જ ઝડપ થી શીખાય.
હા મને મને લાગે છે કે શરૂઆતમાં થોડું મુશ્કેલ લાગતું હસે ને
હા ધીરજ રાખો તો બધું આવડી જાય. શરૂઆતમાં ભૂલ થાય એ સામાન્ય વાત છે.
હા સહી વાત છે. મને અ પબ્લિક સ્પીકિંગ નું પણ ડર લાગે છે.
હા સહિ વાત છે હા એવુ ના એવું જ તરત કર થોડું કરવું જોઈએ પ્રેક્ટિસ
હમમ. નો અને ખૂબ એ લોકો લોકો કહે છે કે શીખવાની ઉમર ક્યારે પણ પૂરી થ થતી અ પૂરી નથી થતી.
હમમ. હા હા ધીરજ રાખો તો બધું આવડી જાય.
હમમ અને આજના સમયમાં ડિજિટલ સ્કીલ કેમપ અ ક તમને કેશન કમ્પ્યુટર ઓર્ટિફિશિયલ અ ઇટલી. ઇન્ટલીજસ વિડિયો એ એટિંગ. ટિંક અને આ બધાની માંગ છે ને.
હા હું તો કુકિંગ પણ પ્રોફેશનલ રીતે શીખવા માંગુ છું.
એ પણ ખુબ સારી સ્કીલ છે અ પછી તું હોમ બિઝનેસ શુરૂ શુરુ કરી શકેને.
. હ હા સહી કહશ કેથી કમાવાના નવા રસ્તા ખુલે છે.
હા બિલકુલ ફક્ત નોકરી અ માટે માટે નહી પણ આત્મવિશ્વાસ માટે પણ અ સ્કીલ જરૂરી છે.
હા તારો પરિવાર સપોર્ટ કરે છે તને.
હા કરે છેને અ શરૂઆતમાં અ સ્કેલ પર ધ્યાન આપવું અને સારું પછી અ બીજી સ્કીલ શીખ શીખવી ને.
હા તુ શું માને છે એક સાથે બે સ્કીપ શીખવી જોઈએ.
અ શરૂઆતમાં એક સ્કીલ પર ધ્યાન આપવું સારું. અને પછી બીજી સ્કીલ શીખ શીખવી.
હા હ નોટ્સ બનાવવાની આદત પણ જરૂરી છે.
હા ના નોટ્સ નોટ્સ અને પ્રો અ પ્રોફ પ્રોક્ર્રીટસ અને રિવિઝન આ આ ત્રણ વસ્તુ બહુ મહત્વનું છે.
હા ક્યારે તો મન નથી થતું તો.
હં ત્યારે મારા ગોલ યાદ કરું છું ને તો મને શા માટે શીખવું છે એ વી વીચારું પછી અ ભરી ઉત્સાહો આવી જાય.
આ ખુબ સરસ વિચાર છે.
હમ્મ તું આજતી જ તું આજથી જ શરઆત કર ન. અ નાનો પ પગલ પણ ભવિષ્ય બદલી શકે.
હા હું આજે છે મારી પેલી ઓનલાઈન ક્લાસ જોઈન કરીશ.
અ વહાં અ અને વાહ કોઈ સમ સમસ્યા આવે તો. મને એ પૂછજે.
હા જરૂર આપની સાથે મળીને શીખવું તો વધારે મજા આવશે.
હા બિલકુલ. અને એકબીજાને પ્રોત્સાહન આપીએ ન તો સફળતા વધારે મળશે આપને.
હા હ વાતચીતથી મને ખુબપ્રેરણા મળી હ વાતચીત કરવાથી થોડું શીખવામાં મળે છે.
હા મને પણ આનંદ થયો ચાલ આવ આવતા વિડીયોમાં મને મને તો ખુબ આનંદ થયો છે.
હા કેતો છે તો શું શું શીખે છે. તુ કેવા-કેવા ક્લાસ કરે છે.
અ આપણા ઇંગ્લિશ સ્પીકિંગ્સવાલા પછી કમ્પ્યુટરના ક્લાસેસ કરે છે.
એવુ.
હા. એ એના પરે બી આ સ્કિલ પણ બહુ જરૂરી છે ને કોમ્પ્યુટરના ક્લાસીસ વગેરે એના પર બી અ જોબ વગેરે મળી જશે ને તો આપણા સ્વતાનાનાે ઉભા રહી શકે ન.
હા હા એ વાત તો પેલા થાયક છે. હા વિડીિયો એડિટિંગ આ બધાની માંગ છે.
હા આ વિડીયો એડીિટીિંગ આબત તની ગ છે ને આવડાના જનરેશનમાં તો તે પણ ખૂબ ચાલે છે.
હા એ પણ ખુબ સારી સ્કીલ છે.
હા અને ગ્રાફિક ડિઝાઇન વગેરે એ પણ કોર્સ ખુબ સારું છે.
હા સઈ ક હ સ્કીિલથી કમાણી નવા નવા ર
હા નવી નવી સ્કીલ શીખવાના અને આપના પગલા આઘાડી લખા ના તો સક્ષમ બનશો ના આપ સ્વત
હા એ હા આ તો છે જ.
હમ એટલા માટે અ આપણ ઓનલાઈન સ્કીલ વગેરે કરી લેવાનું તો સારું થાય.
હમ્મ
અને કેમ છે સ્કીલ હ અને સ્કીલ શીખેલ હોને તો કામ ના ભી આવે છે.
હા તો છે આવતી જનરેશનમાં તો બહુ મહત્વનું છે.
હા બઉ મહત્વનુ છે, અને ક્યારે બી કામમાં આવે છેને.
હ હવે કઈ જોતા હોય તો. શીખેલું તો કામમાં જ આવે છે.
હા અને એવું તો નથી કે તમે શીખેલું હોય. અને તે કામમાં નથી આવતું એવું તો કઈ હોય નને તો એટલે શીખવા શીવા શીખ લ આ
હા હ અને કેમ્પ્યુટર એક્સેલ શીખવાનો વિચાર કરુ છુ, હુ
હા સારું છેને, શીખી લેજો તમે ઘર ખુબ સારું છે, તેને અમે નવીન નવીન સ્કીલ પણ શીખવા માટે મળે છેને.
હા હા બિઝનેસમાં પણ કામ આવ ને
હા બિઝનેસ ના પણ બહુ કામ આવે છે, કોમ્પ્યુટર પરે અને કેમ છે બીજું જળ વગેરે કામ કરવા કરવા પછી એ બટી બટીને કમ્પ્યુટર ચાલવાનું કામ જે રહે ને તો આસાન થાય.
હા ઘેર માટેા બિઝનેસ લાંુ હોય તો અત્યારે તો હા કામ કરશે
જેમ કે કો્પ્યુટ
એટલે શીખેલું સારુ છે.
હા અને વિડીિયો વગેરે એડિટિંગ પણ કરતા આવે છેન, કોમ્પ્યુટર ક્લાસીસ
હા એ તો છે. હા, મને ફેશન ડિઝઇનર ગ્રાફિક ડિઝઇનર ના કોર્સ પણ કરવુ છે.
આસાન છે, કે બહ હાર્ડ છે.
હા ગ્રાફિકિઝઇન હા ગ્રાફિક ડિઝઇન સારુ છે.
અ હા મને મને મને પણ કરવુ છે, પણ એવું લાગતું મને કે બહ હાર્ડ છે. હ ખુબ કઠિન જશે એમ મને લાગતું હોત.
હા હ શરૂઆતમાં તો લાગે છે. શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. રોજ તોડે તડું શીખીએ.
હ હું પણ ક્લાસીસ જોઈન કરીશ, આપ બેવ માળીને જોઈન કરીને બહુ આ હારો શીખવા માટે પણ હા બહ વા થશે ને.?
હા, તું કરીશ ત્યારે બતાવ જે મને.?
સાથે પણ સીખ શું તો પ્રોત્સાહન પણ એકમેકને મળશે, અને શેરિંગ પણ કરવા માટે કઈ અ-અડી અડીળ જણાવે તો પ્રોત્સાહન એકમેક ને મદદ પણ કરી લેશ.
હ, હ, સાથે પ્રેક્ટિસ કરવાથી થોડી શી મદદ મળે છે.
અને પ્રેક્ટિસ સાથે થાય છે તો, કેમ એક્સપિરિયન્સ પણ વધે છે, ને આપણી જોડે
હા, હા, ધીરે-ધીરે આત્મવિશ્વાસ વધે છે.
હા, આત્મવિશ્વાસ પણ બને છે, ધીરે- ધીરે અને એના મેં રોજ કેટલો સમય આપે છે?
તે સમય તો આપના પર રેય છે, એકાદ ક્લાક આપ પણ ના તો કે આપ પછી ફ્રી હોય. તો ત્યારે પણ કરી શકાય, હા એ માટે રોજ આરીશા સામે બોલવાની આરીશા સામે બોલીયે ને તો જસ્ટ કોન કોન્ફિડન્સ આવે છે, પ્રેક્ટિસ કરવાની ધીરે ધીરે આત્મવિશ્વાસ વધે છે.
હા, અને આત્મવિશ્વાસ વધે છે, તો સ્ટ્રોંગ અ-એનર્જી સ્ટ્રોંગફ્લી ફીલ
હા, મીરરની હા, મીરરની સાથે વાત કર માટે છે આ
હ, અને કેમ છે અને આ ને અ સમસ્તું પણ ક્યાં પણ ક્યાં મિસ્ટેક થઈ રાખી કે શું? કરી ના હું હું આપને બાય મિસ્ટેક પણ સમજે છે તેના
એક સાથે વીસ સવાલ એ જો કોઈ પણ સોયે ઓનલાઈન હોય, ઓફલાઈન હોય, કરવું જોઈએ સારું રેય છે.
હા, તે પણ જો છે.
હં,
એ બધું જરૂરી છે ને અમણાંની એસ સ્કીલ વગેરે શીખવા માટે
હા, શીખવા માટે તો જરૂરી છે, આ તો બધ્ધું આપણે કામ જ આવે આવે છે, આવતી જનરેશનને તો બઉ મહત્વનું છે આ ઇન્વેસ્ટિગેટ અને
એ-અ-યું-અ-મ બાઈલ વગેરે, રીલ્સ વગેરે, સ્કોર કરાવે છે એવી સ્કીલ વગેરે શીખવા માટે ખૂબ હારું છે ને?
હા, સરું છે હ, આ વાત ચીત થી માને પ્રેરના મળી. એક જ મિનિટ.
બો પ્રેરણા મળે છે, હા, મને પણ બો પેરના મળી છે અ હા, તમે પણ શીકવા ત અ હા, હું પણ ક્લાસ જોઈન કરીશ તમ બી ક્લ
હા. ચાલશે પછી મળીએ, આપણન પ્રગતિ વિશે વાત કરીએ, કરશું પછી.
હમ્મ-હમ્મ. પછી ઓલું ટોપિક પર વાત કરે, હા.
હા, થેન્ક યુ, બાય